અને
મજામાં જિલભાઈ તમે કેમ છો
આ પણ મજામાં ચાલ આજે આપડે પ્રવાસ વિશે વાત કરીએે
હા
પ્રવાસે એ આપણા જીવનનો એક સુંદર અને આનંદ નો ભા આનંદમય ભાગ છે પ્રવાસ એટલે પોતાના ઘર કોઈ નવી જગ્યાએ ફરવા જવું લોકો અલગ અલગ કારણોસર પ્રવાસ કરે છે કેટલાક લોકોને આનંદ મળે છે આનંદ મળે છે કેટલાક ધાર્મિક સ્થળો મુલાકાત લેવા જાય છે કેટલાક શિક્ષણ માટે પ્રવાસ કરે છે અને કેટલાક કામ માટે પણ પ્રવાસ કરે છે પ્રવાસ એટલે પોતાના ઘરેથી દૂર કોઈ અન્ય સ્થળે જવું આજના વ્ય વ્યસ્ત જીવનમાં દરેક વ્યક્તિ કામ કામ અભ્યાસ અને જવાબદારીઓ માટેથી ખુબ વ્યસ્ત છે અને તેને આખીસ છે આવી સ્થિતિમાં મન અને શરીર આરામ મળ તો નથી તારા એટલા માટે પ્રયાસ કરવો ખુબ જ જરૂરી છે પ્રવાસ આપણ રોજિંદા જીવન માટે થોડી વિરામ આપે છે જયારે આપણે નવી જગ્યાએ જઈએ છીએ ત્યારે નવા લોકો નવી ભાષા નવી સંસ્કૃતિ અને નવા ખોરાક વિશે જાણ જાણવાની તક મળે છે આ અનુભવ આપણો જ્ઞાન વધારે છે પ્રવાસ માત્ર ફરવા નું નામ નથી તે જીવનને સમજવાની એક સુંદર રીત છે કુદરતી સૌંદર્ય જોવાથી મન ને શાંતિ છે પહાડો નદીઓ દરિયો જંગલો અને બગીચાઓ આપણને કુદરત સાથે જોડે છે પ્રવાસથી આપણું મન ખુશ રહે છે અને નવી ઉર્જા મળે છે પ્રવાસ દ દરમિયાન આપણે ઘણી નવી બાબતો શીખ છીએ આપણે સમય નું મહત્વ સમજીએ છીએ આપડે આયોજન કરવાનું શીખએ છીએ અને અલગ પરિસ્થિતિમાં કેવી રીતે વર્તન કરવું તે પણ શીખએ છીએ પ્રવાસ જીવનને વધુ આનંદમય ક્યાંક આનંદમય અને યાદગાર બનાવે છે
તમારી વાત બરાબર છે જિલભાઈ હું તમને આજે પ્રવાસ નું મહત્વ કહેવા માંગુ છું પ્રવાસનું આપણા જીવનમાં ખુબ જ મોટું મહત્ત્વ છે પ્રવાસ માત્ર મનોરંજન પૂરતો નથી પરંતુ તે આપણા શારીરિક માનસિક અને સામાજિક વિકાસમાં પણ મદદ કરે છે સૌ પ્રથમ પ્રવાસ આપ આપણો માનસિક તણાવ ઘટાડે છે જ્યારે આપણે રોજ ના કામ થી થોડો સમય દૂર છી ત્યારે મન હળવું થાય છે અને નવી તાજગી અનુભવાય છે બીજો પ્ર બીજો પ્રવાસથી જ્ઞાન માં વધારો થાય છે અને અલગ અલગ રાજ્યો અને દેશની સંસ્કૃતિ ભાષા પહેરવેશ ભોજન અને પરંપરાઓ વિશે જાણી શકીએ છીએ.
હા તમારી વાત સાચી છે પર આવા પ્રવાસ હ ખુબજ મહત્વ છે. પ્રવાસની સાચી સાચી મજા ત્યારે જ આવે છે જ્યારે આપણે આપણા મિત્રો સાથે પ્રવાસ કરીએ છીએ મિત્રો સાથે કરેલ પ્રવાસ જીવનથી જીવનની સૌથી સુંદર યાદો માંથી એક બની જાય છે પ્રવાસ દરમિયાન આપણેે હસીએ છીએ વાતો કરીએ છીએ નવા સ્થળે જઈએ છીએ અને સાથે મળીને દરેક ક્ષણ નો આનંદ એ છીએ જયારે મિત્રો સાથે પ્રવાસ પર જઈએ છે ત્યારે સૌ પ્રથમ પ્રવાસ ની યોજના બનાવવાનું જ ખુબ આનંદ આવે છે ક્યાં જવું ક્યારે જવું શું લઈ જવું ક્યાં રોકાવું અને શું જોવું જેવી બાબતો સાથે મળીને ચર્ચા કરીએ છીએ દરેક મિત્ર પોતાને વિચાર આપે છે અને મળીને શ્રેષ્ઠ આ આયોજન કરીએ છીએ પ્રવાસ દરમિયાન બસ ટ્રેન અથવા કારમાં મુસાફરી કરતી વખતે ગીતો ગાવા રમટો રમવી જુનિ આ દતો જુની આડો તાજી કરવી અને એકબીજા સાથે મજા કરવી. ખૂબ જ આનંદ આપે છે ક્યારેક કોઈ મિ ત્ર રમુજી વાટ કરે તો બધા હસે છે આવી ક્ષણ આવા ક્ષણો જિંદગીને યાદગાર બનાવે છે નવી જગ્યા પહોંચવું પછી દરેક સ્થળની મુલા મુલાકાત લેવી સુંદર ફોટાઓ પાડવા સ્થાનિક ભોજનો નો સ્વાદ મેળવવો અને ત્યાં સંસ્કૃતિ વિશે જાણવું ખુબ જ રસ પ્રસ લાગે છે. મિત્રો સાથે સેલ્ફી ફોટા અને સુંદર યાડો કેમેરામાં કેપ્ચર કરવી પ્રવાસ નો ખૂબ જ મહત્વનો ભાગ છે પ્રવાસ દરમિયાન એકબીજાની મદદ કરવી તક મદદ કરવાની તક મળે છે જો કોઈ મિત્ર થાકી જાય તો બીજા મિત્ર તેને ઉત્સાહ વધારે છે કોઈ મુશ્કેલ લઈ આવે તો બધા સાથે મળીને તેનો ઉકેલ લાવે છે તેથી મિત્રતા વધુ મજબૂત બને છે મિત્રો સાથે પ્રવાસ માત્ર મનોરંજનથી પરંતુ તે સહકાર વિશ્વાસ જવાબદારી અને એકતા પણ શીખવે છે આવા પ્રવાસ જીવનને ખુશીઓથી ભરી દે છે.
તમારી વાત બરાબર છે જિલભાઈ. પરિવાર સાથે પ્રવાસ કરવો પરિવાર સાથે પ્રવાસ કરવો પણ ખુબ જ મહત્વનો અનુભવ છે. આજના વ્યવસ્થ વ્યસ્ત જીવનમાં દરેક સભ્ય પોતાના કામ અથવા અભ્યાસમાં વ્યસ્ત હોય છે પ્રવાસ પરિવારને સાથે સમય પસાર કરવાની સુંદર તક આપે છે જ્યારે આખો પરિવાર સાથે પ્રવાસ પર જાય છે ત્યારે. સૌના ચહેરા પર ખુશી જોવા મળે છે- માતા પિતા, ભાઈ- બહેન અને દાદા-દાદી. એ સાથે.
વીટાવેલા, વીટાવેલા સમય ખુબ જ યાદ ગાર બની રહે, બની જાય છે. પ્રવાસ દરમિયાન આપણે એકબીજાને વધુ સારી રીતે સમજીએ છીએ અને સંબંધ તો વધુ મજબૂત બને છે. પરિવાર સાથે મંદિર, બગીચો, દરિયા-કિનારે, હિલ્સ સ્ટેશન અથવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ શકાય છે. બાળકોને નવી જગ્યાઓ વિશે જાણવાની તક મળે છે. તેઓ ઇતિહાસ ભૂગોળ અને સંસ્કૃત વિશે સંસ્કૃતિ વિશે ઘણી નવી બાબતો શીખે છે. પ્રવાસ દરમિયાન પરિવાર સાથે ભોજન કરવું. ખરીદી કરવી. ફોટા પાડવા અને કુદરતી સૌંદર્ય આનંદ માણવો ખુબ જ ગમે છે આવી યાદ. યાદો વર્ષો સુધી મન મનમાં તાજી રહે છે. પરિવાર સાથે પ્રવાસ કરવાથી પરસ્પર પ્રેમ, વિશ્વાસ અને લાગણી વધે છે. જીવનમાં સુખ જીવનમાં સુખી રહેવા માટે પરિવાર સાથે સમય પસાર કરવા કરવો ખુબ જ જરૂરી છે અને પ્રવાસ તેના માટે એક શ્રેષ્ઠ માર્ગ છે.
તમારી વાત સાચી છે, દરેક પ્રવાસ આપણને કંઈક નવું શીખે છે, દરેક સ્થળે પોતાની ઇતિહાસ સંસ્કૃતિ ભાષા અને ખાસિયત હોય છે. તેથી દરેક પ્રવાસ એક નવો અનુભવ બની જાય છે. પ્રવાસ દરમિયાન આપણે વિવિધ પ્રકારના લોકો મળીએ છીએ. તેમની સાથે વાત કરીએ, તેમની જીવનશૈલી અને પરંપરાઓ વિશે જાણીએ છીએ. આ અનુભવ આપણા જ્ઞાન વધારે છે અને દુનિયાને સમજવાની નવી દ્રષ્ટિ આપે છે. પ્રવાસ માં ઘણી વખત અણધારી પરિસ્થિતિઓ આવે છે. જેમ કે વરસાદ, ટ્રાફિક રસ્તો ભૂલી જવો અથવા ટ્રેન મોડી આવી- આવી પરિસ્થિતિ સિટી માં ધીરજ રાખે. રાખવી અને યોગ્ય નિર્ણય લેવા. શીખીએ છીએ, પ્રવાસ દરમિયાન સ્થાનિક ભોજન સ્વાદ માળવવો પણ અલગ જ આનંદ આપે છે, દરેક રાજ્ય જે અને શહેરની શહેરની પોતાની ખાસ વાનગીઓ હોય છે. નવા સ્વાદનો અનુભવ પણ પ્રવાસને વધુ રસપ્રસ બનાવે છે. પ્રવાસ પ્રવાસ દરમિયાન આપણે સ્વચ્છતા સમયનું મહત્વ, પર્યાવરણનું રક્ષણ અને શિસ્તનું પાલન. કરવાનું શીખીએ છીએ, જાહેર સ્થળે કચરો નો ફેકો, કુદરતી સ્થળે સ્વચ્છ સ્વરછ રાખવા અને સ્થાનિક લોકોને. આડર કરવું એ દરેક પ્રવાસને.
જવાનો.
સરજ છે મને લાગે છે. કે દરેક પ્રવાસ આપણને માટે આનંદ આનંદ જ નથી આપતો. પરંતુ જીવન જીવવાની નવી રીત પણ શીખે છે પ્રવાસ પછી જયારે આપણે ઘરે પાછા ફરીએ છીએ ત્યારે આપણું મન ખુશ રહે છે. અને ઘણી સુંદર યાદો સાથે પરત આવી શકે છે. આ યાદો જીવનભર રહે છે. તો આ જીવન બતારે છે માટે પ્રવાસ ખુબ જ મહત્વપૂર્ણ છે. પ્રવાસ ખુબ જ મહત્વપૂર્ણ છે આથી કહી શકાય કે મેટ્રો અને પરિવાર સાથેનો પ્રવાસ જીવનમાં વધુ. સુંદર અને આનંદમય બનાવે છે દરેક વ્યક્તિ સમય મળે ત્યારે પ્રવાસ કરવા જોઈએ ચાલો.
પ્રવાસમાં પડકારો અને ટેમ